ટે કેમ
બસ મજામાં, તમે કેમ છો?
હલો.
હલો.
એકદમ મજામાં, ફૂલ મજામાં, હળવા થઈને આવી ગયા ખુબ મજામાં હા, હા.
ઠીક ઠીક ઠીક ઠીક એવું છે.
કઈ શકાય કે સરસ મજાનો ટોપિક છે તો વાત કરીએ એનો ટોપિક એવો છે કે, ભઈ અત્યારે તમને ખબર હશે કે ખુબ જ અ મહામારી ચાલી રહી છે, તો થોડી ઘણી વેક્સિન ઉપર થોડી ઘણી ચર્ચા કરી લે કેમ કે, વેક્સિન અત્યારે ખુબ જ જરૂરી છે, એટલે ઘણી બધી પ્રકારની વેક્સિન આવતી હોય ને ઘણી બધી પ્રકારની ટેબ્લેટ વિશે પણ થોડી ઘણી માહિતી મેળવ શું કે ભઈ ટેબ્લેટ કઈ કઈ પ્રકારની આપડે યુઝ કરવી જોઈએ. ને રોજિંદા જીવનમાં દરેક વ્યક્તિ એ પોતાના ઘરે કઈ કઈ અત્યારે ટેબલેટ રાખવી જોઈએ તો એના વિશે તમે શું કેશો કે ઘરે આપડે કઈ કઈ ટેબલેટ આપડે રાખવી જોઈએ?
હા, અત્યારે ઘણી ટેબ્લેટ આપડે કોમન આપડે ડીઝીઝ માટે વા કરતા હોય છે, તો ઘણી મેડિસિન આપડે ઘરે હોય તો આપડે રિલીફ આપીએ તા હોય છે. ટેમ્પરરી રિલીફ આપી શકતા હોય છે, ડિસીઝ માટે તો આપડે તાવ જે ફીવર કેવાય છે અત્યારે, તો તાવ જેવા કેસમાં અત્યારે આપડે કે પેરાસિટામોલ છે ઈ આપડે કોમનલી પેરાસિટામોલ પાંનસો પાવરમાં આપડે ઘરે રાખવી જોઈએ. કારણ કે, તાવ કે એવા વાયરલ ફીવરના કેસ માં આપડે પેરાસિટામોલનો યુઝ કરતા હોય છે. બીજી ઘણી એવી મેડિસિનો છે, જે માથા માટે પણ વપરાય છે જે માથું દુ ખે છે તો એમાં આપડે એસાયક્લોફેન, ડાયક્લોફેના કે એવી રીતે આપડે અલગ-અલગ મેડિસિનો રાખતા હોય છે, ને શરદી માટ પઈ સિટ્રાજીન છે, એવી રીતે એલર્જી માટે પણ આપડે ઘણી મેડિસનો આપડે ઘરે રાખતા હોય છે, એસિડિટી માટે જોવા જઈએ તો પેન્ટોપ્રાઝોઈ છે, ઓમીબ્રાઝોલ છે અ રિબેપ્રાઝોલ છે એવી અલગ-અલગ મેડિસિનો રાખવી જોઈએ અને પેટમાં દુખાવા માટે આપડે મેપથલસ્પાસે એવી અલગ-અલગ મેડિસન આપતા હોય છે. એ આપડે કોમન ડિઝઝ માટે અત્યારે આપડે ઘરે બધી મેડિસિનો રાખવી જોઈએ. તો આપડે ટેમ્પરરી આપડી ડિસીઝમાંથી પેશન્ટને રિલીફ આપી શકતા હોઈએ. છી
બિલકુલ, બિલકુલ તમે જેમ વાત કરી કે, ઘરે આપડા રોજિંદા જીવનમાં કોઈ પણ અ મેડિસિન છે તે રાખવી જોઈએ કેમ કે, ક્યારેક અચાનક અ એ પરિસ્થિત તે ઊભી થતી હોય છે કે, ડોક્ટર પાસે આપડે જવા માટે ખૂબ જ શરમ અન-અનુભવતા હોયે છે અથવા તો આપડા ખિસ્સા ખાલી હોય છે, અથવા તો પૈસાની તંગી હોવાના કારણે આપડે સરકારી જે અ જે હોય છે, હોસ્પિટલ તો ત્યાંથી આપડે ઘણી બધી દવાઓ છે તે લઈ લેવી જોઈએ અથવા તો મેડિકલેથી પણ આપને ઘણી બધી એવી દવાઓ છે તે ખુબ જ ઓછા ભાવે અથવા તો રાહત દરે આપડને જે દવાઓ છે તે મળતી હોય છે એટલે દરેક અ વસ્તુ છે, દવાઓ છે તો આપડે ખુબ જ અ કાળજીપૂર્વક એ દવાઓ છે તે વાપરવી જોઈએ, અને ઘણી બધી એવી દવાઓ તમને પણ ખ્યાલ હશે ખુબ જ હેવી ડોઝવાળી આવતી હોય છે કેમ જેમ કે, કેન્સરના કેસ વ તા હોય છે તો કેન્સર માં પણ કંઈક. અલગ અલગ દવાઓ વાપરવામાં આવે છે કે શરીરને ખુબ જ નુકસાનકારક હોય છે તો. આપડે રોજિંદા જીવનમાં જે પણ અત્યારે દવાઓ લઈએે છે અથવા તો મેડિસિન નો જેવું. ઉપયોગ કરીએ છીએ તો એમાંથી ઘણી મેડિસિન હોય છે કે જે આપડા શરીર ને ખુબ જ નુકસાનકારક હોય શકે છે અથવા તો અ એમ પણ હોય શકે છે કે આપડે કોઈ પણ દવા છે તે આપણે એનો રિપોર્ટ કરીને જ લેવી જોઈએ એમ તો એ ત એના વિશે તમે શું કેહેશો કે આ રિપોર્ટ જે થતો હોય છે તો એની પ્રોસેસ શું છે અને લેબોરેટ ટ્રીમા જે રિપોર્ટ થાય છે તો એ કઈ રીતે રિપોર્ટ બનતો હોય છે.
એ અત્યારે આપડે નોર્મલી કે તાવ કે વાયરલ ફીવર આવતો હોય છે તો આપણે કમ્પ્લીટ બ્લડ ટેસ્ટ નામનો એક રિપોર્ટ સીબી છી નામનો એક રિપોર્ટ કરાવતા હોય એ છીએ. અને એની સાથે કે ઇન્ફેક્શન બોડીમાં કેટલું છે કે કેટલું એક્યુટીન ઇન્ફેક્શન અત્યારે છે બોડીમાં એના માટે આપણે સી રએ ટીવ પ્રોટીન મતલબ કે સી આરપી કરાવતા હોય છે અને એક યુરિન એનાલિસિસ નામનો અ એક રિપોર્ટ આવે છે જે આપણે કરાવતા હોય છે જેમાં આપડા યુરિન કેવા ક કલર નું છે કે કઈ રીતે એની ક્વૉન્ટિટી છે એ બધું તો આપણે જાણવા માટે યુરિન એનાલિસિસ કરાવતા હોઈ છીએ. અને સીબીસી નામનો જે રિપોર્ટ આપણે કરાવીએ છીએ એ તમારો કમ્પ્લીટ બ્લડનો રિપોર્ટ હોય છે એમાં તમારા બ્લડ માં કેટલું હિમોગ્લોબિન છે પછી કેટલું પેક્સેલ વોલ્યુમ છે. પછી અલગ અલગ પ્રકારના આરબીસીસ અથવા તો ડબલ્યુબીસીસ આવ તા હોય છે એમાં આપડે ન્યુટ્રોફિલ્ડ છે, બેઝોફિલ્ડ છે ઇયોસનોટફિલ્ડ છે, અ મોનોસાઈડ છે ફોસેટ છે એવી રીતે અલગ અલગ પ્રકારના કણ આવતા હોય છે જે આપન ને સીબીસી નામના રિપોર્ટમાં જોવા મળે છે અને પ્લેટલેટ નામના એક કણ આવતા હોય છે જે આપડા શરીરની ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરતા હોય છે. તો એ પણ એની સંખ્યા પણ આપણે જાણી શકીએ છીએ એ ઓછા હોય તો આપણને કોક ડિસીઝ હોવાની સંભાવના હોય છે એના માટે આપડે અલગ અલગ પાછા બીજા રિપોર્ટ કરાવ તા હોઈએ છે સ્પેસિફિક રિપોર્ટ આપણે સ્પેસિફિક ડિસીસ પ્રમાણે કરાવવા પડે છે.
બિલકુલ બિલકુલ એટલે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક પોતાના રિપોર્ટ આધારિત જાણી શકે છે. કે મારા શરીરમાં શું પ્રોબ્લેમ છે એટલે રિપોર્ટના આધારે દરેક વ્યક્તિ તી છે પોતાના જીવનમાં જે કઈ પણ શરીર ને લગતી જે પણ બીમારી છે તો એનું સોલ્યુશન મળી જાય. તો આપડે એ પ્રમાણે આપડે જો વ્યક્તિને દવા પૂરી પાડવામાં આવે અથવા તો મેડિસિન પૂરી પાડવામાં આવે તો એ વ્યક્તિ છે તે યોગ્ય રીતે પોતાના શરીરમાં એ દવાઓ કામ કરશે એટલે દ રાહત છે એ વ્યક્તિને તરત જ અથવા તો જલ્દી છે તે વ્યક્તિને રાહત છે તે મળી જશે એટલે ખુબ જ ફાયદાકારક કહી શકાય કે અત્યારે પેલાના જમાનોમાં તો કેવું હતું કે અત્યારે જે આયુર્વેદિક જે ડોક્ટરો હતા તે ઔષધિ દ્વારા અ જે લોકો છે એને જે પણ બીમારી હોય છે એનું સોલ્યુશન લાવતા તા એટલે તો એના વિશે તમે શું પ્રકાશ પાડશો કે ભાઈ આયુર્વેદિક ડોક્ટર છે અથવા હોમિયોપે થીક ડોક્ટર છે તો એના બંનેમાં ફરક શું હોય છે?
એ પહેલાના જમાનામાં તો આ ટેકનોલોજી નથી એટલે આ રિપોર્ટને એવું કઈ થતું તો નતું. ત્યારે તો ડોક્ટર નોર્મલી ગ બીમારીના લક્ષણો જોઈને તે મેડિસન એને પ્રોવાઈડ કરતો હતો અને આપડે આ આયુર્વેદિક ક્ષેત્રે જોવા જઈએ તો એમાં અલગ અલગ પ્રકારની ઔષધિનો ઉપયોગ કરીને મેડિસ તે બનાવાતી હોય છે જે શરીર ને કઈ એવી સાઈડ ઇફેક્ટ કરતી નથી એટલે આપડે આયુર્વેદિક મેડિસિન આપ આપણે વગર રિપોર્ટે પણ આપી શકીએ છીએ અને એ ડિસીઝમાં પણ ફેર પાડે છે અને આખી બોડીમાં ચેન્જ કરે છે એ ખાલી ડિસીઝને ટ્રીટ નથી કરતો એ આખી બોડીને ટ્રીટ કરે છે એવી જ રીતે હોમિયોપેથીમાં આપડે કેસટેકિંગ દ્વારા આખા પેશન્ટની જે ફેમિલી હિસ્ટ્રી છે પા સ્ટ હિસ્ટ્રી. એની શું કમ્પ્લેન છે એ બધું જાણી ને આપડે એને મેડિસિન પ્રિસ્ક્રાઈબ કરતા હોય એની પણ કોઈ એવી સાઈડ ઇફેક્ટ નથી એટલે આપણે રિપોર્ટ ના કરાવીએ એ મેડિસિન દેવામાં તો પણ ચાલે એની કોઈ બીજી સાઈડ ઇફેક્ટ નથી એ બોડીને ટ્રીટ કરે છે. એ કોઈ પણ એક ડિસીઝને ટ્રીટ નથી કરતું એટલે આપણે રિપોર્ટ વગર પણ એમાં મેડિસિન આપી શકીએ છીએ.
બિલકુલ બિલકુલ એટલે દરેક પ્રકારે તમે જેમ વાત કરી કે ભાઈ આયુર્વેદિક નો પણ ઉપચાર કરીને વ્યક્તિ છે તે ખુબ જ સારી રીતે સ્વસ્થ થઈ જતું હોય છે પરંતુ અત્યારે ઝડપી જમાનામાં લોકોને છે તે આયુર્વેદિક જે પણ ઉપચાર કરવામાં આવે છે તો ખુબ જ લાંબા સમય ગાળા તેને રાહત મળતી હોય છે પરંતુ અત્યારે લોકો પાસે સમય નો અભાવ છે એટલે નાણા ખર્ચવા માટે ખુબ જ તત્પર એવા લોકો છે અત્યારે દુનિયામાં એટલે દરેક લોકો ને અત્યારે એક બે દિવસમાં સારું થઈ જતું હોય તો તો એ માટે સખત અને સ ખત પ્રયત્ન સાથે એ છે કે હોમિયોપેથિક દવા નો વધારે યુઝ કરે છે એટલે એ શરીર માટે પણ કહી શકાય કે નુકસાન તો કારક છે પરંતુ એના માટે જે તરત જ તાત્કાલિક વ્યક્તિને સારવાર મળી શકે અને તરત જ એ વ્યક્તિ છે તે સાજો થઈ શકે તો એના માટે સખત અને સખત પ્રયત્ન કરતો હોય છે એટલે દરેક વસ્તુમાં ખુબ જ વધારે અત્યારે આગળ વધી રહ્યું છે સાયન્સ ટેકનોલોજી છે એટલે મેડિસીન ખુબ જ અત્યારે બહુ જ પ્રકારની બની રહી છે તો આજ મેડી સીન જે બનાવવાની જે ફેક્ટરી હોય છે તો એમાં જે મેડિસિન હોય છે તો એ કઈ રીતે એમાં બનતી હોય છે તમે જણાવશો થોડું.
એમાં અલગ અલગ રીતે ધારો કે આપડે એલોપેથિક મેડિસિન બનાવતા હોય છે. ટરીમાં તો ઈ મેડિ સીન નુ પહેલા તો નોર્મલ ગ્લોબ્યુલ્સ બનતા હોય છે. અ જેમાં કોઈ પણ પ્રકારની એનર્જી ના હોય ખાલી ગ્લોબ્યુલ્સ હોય અ સોલીડ ડ ફોમાં અને પછી તેને પોટન પોટશનન એવી અલગ અલગ પ્રોસેસ પસાર કરવામાં આવે અને એમાં એક પાવર જનરેટ કરવામાં આવે છે તે પાવર મેડી સીને પછી ડીસીસ સામે લડવાની તાકાત આપે છે એટલે એમાં પાવર પોટેન્ટાઈઝેશન ટાયચુરેશન એવી અલગ અલગ પ્રક્રિયાઓને ઇન્વોલ્વ કરી અને ઈ મેડિસન ને જે ડીસીઝ સામે લડી શકે તેવી પાવરફુલ બનાવવામાં આવે છે એવી જ રીતે અલગ અલગ પ્રાવ પાવરની મેડિસિનુ બનાવવામાં આવે છે ધારો કે સાડી ચારસો પાવર છે પાંચસો પાવર છે છસો છસો પાવર છે એવી રીતે અલગ અલગ પ્રકારની મેડિસિનો બનતી હોય છે એવી જ રી તે આયુર્વેદિક માં કેટલી ઔષધિ મેળવી ને કેવી રીતે એ મેડિસિન બનાવી રીતે ઔષધિ વધારે મેળવીએ તો એ વધારે પાવર આપે છે એવી રીતે આખી રીતે એને ઔષધિ મેળવીને બનાવાતી હોય છે. એવી જ રીતે હોમિયોપેથિક મેડિસિનમાં પણ અ એને ઉપરથી એનું પોટેન્ટાઈઝેશન કરી અને મેડી ગ્લોબ્યુલ્સમાં જે મે ચિન ઉમેરવામાં આવે એટલે ગ્લોબ્યુલ્સ પાવરફુલ બનતા હોય છે, ડિસીઝ સામું લડવા માટે.
બિલકુલ, બિલકુલ તમે જેમ વાત કરી કે દરેક મેડિસિન છે તે દરેક અ અ રીતે ફેક ફેક્ટરીમાં છે તે પોતાને કઈક એવા કેમિકલ ભેળવી અને કઈક એવા પાવર અલગ-અલગ રીતે પચાસ એમએલ, સો એમએલ એ રીતે અલગ-અલગ છે તે પોતાની ગુણવત્તા પ્રમાણે અથવા તો અ જેટલી વ્યક્તિની તાકાત છે એટલી પ્રમાણે એ પાવરની જે ટીકડી છે તે મેડિસન છે, ખુબ જ યોગ્ય રીતે બનાવવામાં આવતી હોય છે. ખૂબ જ સારી રીતે કઈ શકાય એટલે પાછા મળીશું આપડે એક નવા ટોપિક સાથે તો ચાલો પાછા મળીએ આપ
હા, હા થેન્ક યુ.